હલો હલો હલો હલો કેમ છો.
બસ મજામાં તમે મજામાં.
બસ બસ મજામાં.
બીજું કેવું ચાલે.
બસ શાંતિ ચાલે છે લખું છું અત્યારે તો.
સ્કૂલ સ્ટુડન્ટ કે કોલેજ?
ના કોલેજ સ્ટુડન્ટ છું થર્ડ ઈયરમાં.
ઓ સેમ હું પણ થર્ડ યર માં જ છું.
તમે પણ ઓકે તમે કયો કોર્સ કરો છો, બી બી એ. અચ્છા નળિયાદ માજ છો તમે.
હમ્મ, ના હું નડિયાદ કોલેજમાં નઈ.
ઓકે મતલબ રોછો નળિયાદમાં એમ.
હ.
હમ, તો તમે આણંદ આણંદ બાજુ ભનતા હસો.
ના ચારુસેટ માં.
ચારુંસેટ માં ઓકે.
હમ્મ, તમે ક્યાં આગળ નડિયાદમાં જ ભણો છો?
હું નડિયાદ માં જ ભણું છું પણ અત્યાર મારું થોડું કેમ્પસ ત્યાં પલાણા બાજુ છે. એટલે અંયા આપળે જીએસ આયુર્વેદિક છે ને ત્યાંની સ્ટુડન્ટ છું.
ઓ, હ. કોલેજ માં છુ, કે ઘરે?
ના અત્યર તો હું ઘરે છું આજે થોડો વરસાદ જ એટલે હું કોલેજ નય ગઈ.
એ તમે જે ડિગ્રી કરો છો એ ડિગ્રીમાં શું શું હોય, એની એક્સપ્લેનેશન એવું શું હોય?
બી સી એ કરું છું હું.
બી સી એ ઓકે, અને બી સી એ કેમ ચૂઝ કર્યું?
બી સી એ મેં એટલા માટે ચૂઝ કર્યું તું કાણ કે મતલબ પેલા જો મારો એવું વિચાર હતો કે હું છે ને મતલબ. અ અત્યર તો મતલબ એ આઈ નું જનરેશન થઈ ગયું છે તો બધુ આગળ જતા હવે. બધું એ આઈ જ આવાનું છે, તો મતલબ આવું અગર બી સી એ કરું ને તો આ કોમ્પ્યુટર એપ્લિકેશન જો આપણને કંઈ મતલબ જોબ જેમ કે અત્યરે મોટી મોટી કંપનીઓ હોય ને ત્યાં આગળ આ લોકો મતલબ આવા સ્ટુડન્ટસને ખોરે જે સ્ટુડન્ટસને મતલબ કોમ્પ્યુટર આવડ તું ઓર સારી રીતે, અગર હા તો જેમ કે વચ્ચે નતુ ગુગલ આલો એ અમુક પેલાં એક છોકરાએ હેક કરી દિદેલું તો એની કેટલી સરર્કમસ્ટેન્સીસ હતી એ બધું ખાલી છે ને કમ્પ્યુટર વાળા જે સ્ટુડન્ટ હોય ને એ લોકોને ખબર પડે અગર આપળે મતલબ બીજું કઈ કરવું હોય જેમ કે બિઝનેસ કે એવું કરવું હોય તો તમે બી બી એ કરી શકો છો નો પ્રોબ્લેમ. તો આમ એટલે ચુઝ કચુ મને છે ને, અ મને છે ને વેબ ડેવલપર બનવું છે. એટલે અ ચૂઝ કરું તું મેં આ. અને મારી ફેવરેટ કંપની ઇન્ફોસિસ માં જવું છે મારે. તો આને કરીને પછી ઇન્ફોસિસમાં જઈ શકીશ એટલે.
ઓ મારે કેવું છે ખબર ખાલી બી બી, બી બી એ માં છું પણ બી બી એ વિથ બિઝનેસ એનાલેટિક્સ જેમાં અમારે વેબસાઈટ બી ક્રિએટ કરવાની આવે, કોડિંગ બી આવે, પાઇથન બી આવે, બધ ધું જ આવે.
ઓ બરાબર, હા એ અત્યારે પેલા ઇન્ડિગ્રેટેડ કોર્સ આય ગ્યા છે ને બધા.
હા એટલે અમે આ ક્રાઈટેરિયા લીધો છે, હ. અને અમારે આમાં કેવું અમારે આગળ આમાં એમ બી એ કરીને એમ બી એ ફાયનાન્સ કરીને આગળ બેંકિંગમાં બધામાં ચાન્સ લાગી શકે એમ બી એ ફાયનાન્સ કરીને બધે જઈ શકાય અને એમ બી એ અમે એમ બી એ બિઝનેસ એનાલિટિક્સમાં જ કરીએ તો અમને. જેમ મોટી મોટી કંપનીઝ માં ની હતા ફાઈનાન્સ એનાલિસ્ટ એવા બધા હોય છે ને એમાં અમને એમાં અમને મળી શકે. અમારે બાકી બધું કરવાનું તે એમાં જ હોય છે, અમાર જે બધા આર્સ સ્ટુડિયો છે, પાયથન એવું બધું આવે ને એ બધું અમારે આવે છે, અમારે એવું છે. એટલે અને આ કેવું છે આજે છે ને બીબી બ બિઝનેસ એનાલટિક્સ એક આખા ગુજરાતમાં. અ સ્પેસિફિક કોલેજીસ માં જ છે આખા આપણેે નડિયાદ આણંદ માં કહીય નહી ખાલી ચારો સટમાં છે. પછી પારૂલ માં છે અને અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીમાં નથી અ નિરમામાં છે આ ત્રણ યુનિવર્સિટીમાં જ છે.
હમ પારુંલ નું તો મને ખબર છે મારી સિસ્ટર ત્યાં આગળ જાય છે ને પેલા એને લો કરવાનું વિચારેલું. કે એ મતલબ કે બી બીબીએ પ્લસ લો કરી દેશે એની ડિગ્રી પણ એને પછી એ ના મળ્યું એટલે એને યુઆઈએક્સ ડિઝાઇન કર્યું ત્યાં આગળ.
પણ એમાં તો બહુ બધા બહુ બધું કોર્સિસ છે.
હા એમાં હા પણ મતલબ પણ એ જેવી રીતે કોઈ કોર્સમાં સ્પેસિફિક ઇન્ટરેસ્ટ હોય એવી રીતે આપણે આગળ વધીએ ને કે હા આ કોર્સમાં મતલબ જો આથી
અત્યારે એવો જ ક્રાઈટેરિયા છે. ત્યારે આપણે કેવું જોબ કરવા બી જઈએ પણ આપણને કઈ પસંદ જ ના હોય તો પછી આપણને એ ના ગમે પછી બોરિંગ થઈ જાય આપણી લાાઈફ અને આપણને ઇન્ટરેસ્ટ એમાં આપણે જઈએ ને અત્યારે જ સમજાય જય્યારે હમ્મ જય્યારે કે ટ્વેલ્થ ત્યારે બધા
હાલો
મા લાઈક્સ ડિસલાઇક્સ ને ઓળખો આમ તેમ ક્યારે ખબર ના પડી પણ કોલેજના વન યર યા તો ટુ યર પછી આપણને રિયલાઈઝ થાય એ સાચું એ આપે આપ પુરી લાઈફ એમાજ સ્પેડ કરવાની હોય છે
હમ્મ તે આ આપણને પછી અત્યારે ખબર પડી જાય કે હવે આગળ જતા આપડણે શું કરવાનું છે કે રીતે મતલબ કે શમા સે વધારે ઇન્ટરેસ્ટ છે તમારો એવું તમને ખુદ ને તો ખબર પડી જાય કે આમાં વધારે ઇન્ટરેસ્ટ છે મારો
મારે બી એવું છે મારે બી બી પછી ગવર્મેન્ટની જે ભર આવે છે ને બેંકિંગ ની બધી એમાં બી ટ્રાય કરવાનો મે બી લાગી જાય તો
હા સેમ હું બી એવું વિચારું છું
બધા ને એવું જ છે પણ અત્યારે કેવું કોમ્પિટિશન બહુ વધી ગય છે આપડે કમંપનીઝ માં જઈએ ને વાં તો નથી એવને કે એમને કે તમને આપણે એવની ત્યા કે બધાને ગવર્મેન્ટ નોકરી મળે તે કોઈને ના બી મળે કોઈ આપડે વિચારી છે કે આપણને મળે પણ ઘણા એવા હોય છે કે જેમને એ નહી મળતી પણ અત્યારે કંપની સારી એવી કંપનીમાં જોબ કરે છે તો એમને સેલરી સારી જ હોય છે અમારે એવું છે અત્યારે ચાલુ
અમદાવાદ માં તો ઘણી બધી એવી હ કંપનીઓ છે જે કંપની મતલબ
હા હા એ બી છે અને એમ એનસી એમ એનસી કંપનીઝ ને એવી કંપની આપણને જોબ લાગે તો ગવર્મેન્ટથી બી સારી એમનસી કંપનીઝ ને તો અબ્રોડની કંપની હોય વડોદરા અમદાવાદમાં તો છે જ ને અમારી સાઈડ થી અમે રહીએ છીએ ને એની થોડે દૂર થી અ મારા મમ્મી ના જાણી ત્યાં છે ને કોક એમના ફ્રેન્ડ એમની છોકરીને બી વડોદરા એમ એન સી કંપનીમાં જોબ છે એ યુરોમાં કમાય છે પણ કેવું સવારે
કોનું તો આમ લક સેટલ થઈ જાય એક વખત અગર આવું થઈ ગયું ને પછી
પણ એમને કેટલી એમને કેટલી સેફ્ટી એમનું ઈન્સ્યોરન્સ એમની ફેમિલીનું ઇન્સ્યોરન્સ બીજું બધું કેટલું ઘણું બધું
એજ તો આવી મોટી કંપનીમાં જવાના ફાયદા છે ને પછી પાછળથી બહ બધા છે ત્યારે આ અગર આપણને એક મતલબ એક ટાઈમ બી આવું આગળ થઈ જાયને કે ના કંપનીમાં જવા માટે આપણે મતલબ એ છે એ લોકો આપણને ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ આપણે જ્યારે લેવા જઈએ ને ત્યારે અમને લોકો અમારા એક સર છે ને અમને શીખાડે કે તમારી આ કંપની હોય ને એ કંપનીમાં મતલબ કેટલા ઇન્ટરવ્યુ લેવાના હોય ને કેવી રીતે લાય એ બધું અમને કેય
હમ્મ પણ એવું હોય છે જે આપણે કોલેજની જે ફેકલ્ટીસ હોય ને કેવું આપણે સ્કૂલમાં કેવું કોઈ ટીચર આપણે ફેવરેટ હોય જેને આપણે મેન્ટર બનાવ્યા હોય એટ સ્ટેન્ડ સુધી આપણે કશું ના હોય પણ નાઈન ટુ ટ્વેલ્થમાં બધાના એક એવા સર કે ટીચર કોઈ બી હોય સર મેમ કોઈ બી હોય એમ આપણે કોલેજમાં બી કેવું કોઈ ફેકલ્ટી હોય જેમને આપણે મેન્ટ બનેને તો આપણને એ રાઇટ વે બતાવે ઓલવેઝ ગાઈડ સારું કરે. અને એવું નહી જો આપડે એવું વિચારીએ કે આપડે આમ. આ બની છું તો બની છું અત્યારે તો કેવું છે કે બધાને એવું છે કે સારી એવી જોબ મળે. બધાને ગવર્મેન્ટ તો મલે ની જેને મલી ગઈ એનું નસીબ પણ ગવર્મેન્ટમાં કેવું પગાર હોતા પગાર વધતા વાળા કે મને બધા ઓપ્શન તો બધા રાખે જ ને બીજો ઓપ્શન તો બધાય રાખે.
હા એ બેકઅપ પ્લાન તો રાખે છે લોકો કે આ ના થયું. તો આ પ્લાન પર અમે એક્ઝીક્યુટ કર દઈએ એમ.
હવે તમ તમે જ આપડે બે સમ એજ ના જ છીએ. હવે આપણે આગળ જતા એવું જ વિચાર્યું ને હવે આપણે પેલા જ્યારે સ્ટુડન્ટ હતો ત્યારે પણ એવું થાય કે હું આ કરું તો મને મોજ મળશે આ હવે આપડ એવું વિચારે કે હું આ કરીશ. તો હું કેમના પૈસા કમાવ આમ તેમ. આપણે એવું જ વિચારીએ ને આપડા કોસ્ટ હવે તો આપણે પેરેન્ટ પાસેથી બી પોતાના કોસ્ટ એ કરતા એ થાય.
હમ હવે એવું થાય કે સાઈડ થોડું અ મતલબ કે સાઈડ જોબ હોય તો આપણને શું કેવાય વધારે એ થાય કે ના ભાઈ હવે છે તો એક શું કે બજેટ બની જાય એક.
હમ પણ કેવું સંયોજક થાય ને તે આપણા માટે બી બેનિફિટ છે. આપણને થોડું લોડ પડે પણ અત્યારથી આપણે ટાઈમ મેનેજમેન્ટ કરતા શી ખીએ. પાછા આપડે આપડી બે ચલર ડિગ્રી છે. આપણે બેચલર ડિગ્રી પત્યા પછી આપણે કયા જોબ લેતી તો આપણે કહી શકીએ. કે મેં વર્ષ બે વર્ષ એક્સપિરિયન્સ કરેલો છે.
હમ
એવું આપડે શીખી શકીએ ને એવું પણ.
અમારા બીસીએમાં તો ટાઈમ મેનેજમેન્ટનો તો આટલો એ છે ને કે અગર અ જેમ કે અત્યારે અસાઇનમેન્ટ નું બી છે અસાઇનમેન્ટ આ લોકોએ જે ડેટ પર મુક કેય ડેટ પર સબમિટ ના કરે તો ઓવરડ્યુ થઈ જાય તો લો સબ સબમિશન લેતા બી નહીં.
અમારે કોલેજમાં એવું જ છે. અમારે કોલેજમાં કેવું છે એટલું બધું એ ના હોય. એ તો બધું હાઈ એ ના કરે પણ છે ને બીજું વધારે પડતું એ પણ આપડે જોઈએ ને તો ફેકલ્ટી બધી સારી છે એમ. કોલેજીસમાં પણ કેવું ઘણા તો જોઈએ ને તો કોલેજીસમાં ખાલી ફરવા માટે જ આવતા હોય.
હા એ તો એ તો જેને ભણું હોય એ મતલબ એમાં તો છે મેં મારા શું કેવાય ઘણા બધા છે એવા ફ્રેન્ડ જે ચાલી સેટમાં છે મતલબ અલગ અલગ અલગ અલગ કેમ્પસમાં હોય. કે પછી એમણે બીજો કોઈ કોર્સ કર્યો હોય એવું.
સોરી હા.
હા હા કઈ વાંધો નહીં. તો અત્યાર તમે ઘર જ છો કે કોલેજ?
ના અત્યારે હું ઘરે છું આજે વરસાદ જેવું વાતાવરણ હતું ને તો નહી ગયા.
હમ સી હોય બી એવું જ છે. લોકોને ફોન આયો કે આજે વરસાદ ને એવું છે તો પછી નથી જવું એક કામ કરો એમ.
હહ તો આજે વરસાદ જેવું હતું અને સવારથી બી કેવું થાકી જઈ એટલે પછી નહી ગયા.
હમ અને હું તો રાત્રે મતલબ મારતો શું કેવય પ્રેઝન્ટેશન એવું હોય ને તો રાત્રે લખ બનાવા બેસવાનું તો. ખબર જ ના પડે અને એટલું બધું એ લોકોએ તો અને ચેટ જીપીડી વાપરવાનું એ ના પાડ દે એટલે બુક સમાંથી ને પીડીએફ માંથી જોઈ જોઈને જોઈ જોઈને બનાવાનું હોય.
હમ એતો એવું જ ને. પન સ્ટડીઝ અત્યારે કરવો પડે. કે કો કોલેજમાં તો કહું ખાલી ડિગ્રી જ આલે કોલેજ વાળા પૈસા બાકી ભણીએ તો અમે કહું એઆઈ પર ઠીક છે. ચેટ જી પી ટી પરથી જ અમે એક્ઝામ આલીને પાસ થઈએે.
એ અમારા કોલેજ વાળા ને બી ખબર અમારા કોલેજ વાળા લખાવે મતલબ અમે તો આઈસ એસામેન્ટ્સને કશું નહી આપતા. એટલે આપડે જેમ કે કે્ેશિયન બેંક ને એ બધું આપે ને પહેલા આપતા તા હવે તો નહીં આપતા હવે તો જે ક્લાસમાં ભણાઈને જાય ને એજ એટલે અમે લોકો ટોપિક લખી લે પહી એ ટોપિક વાંચી લેવાનો ચેટ જી પી ટી પરથી અને પછી એની એક્ઝામ્સ આપી દેવાની. અને એ તો અને એતો એવું કે કે અમે પેપર એવી રીતે કાઢીશું જેમ કે ક્લાસમાં જે ચલાયું હશે ને એ જ પૂછીશું એટલે જે ક્લાસ માં આવે ને એને જ ખબર પડે કે.
અમારે બી એવું જ છે. પણ અમારે કેવું લાસ્ટમાં પહી થોડું મટીરિયલ મોકલવામાં આવે પણ કેવું એ મટીરિયલમાં થોડું હાર્ડ લેંગ્વેજ હોય અને કેવું મેં છે અનેને ટ્વેલ્થ સુધી ગુજરાતી મીડિયમ કરું છું પણ હવે તો થાય ગયું પણ ગુજરાતી મીડિયમ કર્યા અત્યારે ઇંગ્લિશ મીડિયમ બહુ ડિફરન્સ પડે.
ડિફરન્ટ હા કારણ કે તમે આટલા ટાઈમથી ગુજરાતીમાં ભણે અને અચાનક થી ઇંગ્લિશ માં ભણવાનું આ જાય તો થોડું એ થઈ જાય કે હા થોડું ટફ પડે.
તો આપણ કેવું અબ ટ્વેલ્થ સુધી સારો ગ્રેડિંગ બધું એટી પ્લસ માર્ક્સ બી આવે બોર્ડમાં. પણ કેવું એ સેકન્ડ લેગ્વેજ અને આ ફર્સ્ટ લેંગ્વેજ ના આવેમાં એ આપડે ટ્વેલ્થ સુધી જે અમે ભણ્યા ને એ બેઝિક ઇંગ્લિશ હોય. અને આ એડવાન્સ ઇંગ્લિશ અહંયા યુઝ થાય એવું થાય વર્ડસ હોય છે એમ જ તે.
હમ્મ, ડિફરન્સ પડી જાય હા.
હમ્મ, તમે ક્યારથી આ કામ કરો છો?
મેં હજી તો હ આજે જ મતલબ કે બે ત્રણ દિવસથી મેં વિચાર તું મારી એક ફ્રેન્ડ છે ને શિવ અહ મતલબ એને પૂછ્યું હતું મેં તો એને કીધું હતું કે હા છે તાર કરવું હોય તો. એમ પછી મને ખબર નથી પડતી કે આમાં શું કરવાનું છે તો હું એને મેં સીસ કાર પણ એ બીઝી હોય તો એને મને કીધું કે હું તને ગ્રુપમાં એડ કરી દઉં છું ગ્રુપમાં તો કોઈને પૂછીજ ને તો એ તને કહી દેસે કે કેવી રીતે કરવાનું પછી કાલે એક દીદી એ મેસેજ કર્યો મને કે આવી રીતે કરવાનું એટલે પછી મેં કીધું કે હવે આજ થી કરીશ એમ.
હમ્મ, તમારે બીજાને બી કોલ કરવાના કા તો હજુ મારે બી ટાસ્ક બાખી છે તમે મને બી કરી શકો મેં તમને અત્યારે કરો એટલે મારામાં સબમિટ થશે તમારામાં નહી થાય એવી રીત ના હોય એવું ખબર છે. હા, એવું હોય. ઓકે તો મુકુ તમારે કરવો હોય કરજો ઓકે હા. થેન્ક યુ.
વેલકમ.